પૂછો.
મજામાં છો, તમે કેમ છો?
છો. તો આજનો આપણો વિષય છે સરકારી યોજનાઓનો લાભ. અને ફક્ સરકારી યોજનાઓનો લાભ. તો તમે મને સરકારી યોજનાઓ વિશે થોડી ઘણી માહિતી આપો ને.
હા હું ચોક્કસ તમને સરકારી યોજનાઓ વિશે માહિતી આપું સરકાર દ્વારા મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગીય લોકો માટે વિવિધ પ્રકારના લાભો લાભો બનાવવામાં આવ્યા છે અને તેઓને આપવામાં આવ્યા છે વિધ્યાર્થીઓને પાસની સુવિધા આપવામાં આવી છે ફ્રી પાસની સુવિધા આપવામાં આવી છે જય્યારે વિદ્યાર્થીઓને અનેક પ્રકારની સ્કોલરશીપ આપવામાં આવે છે. એવી રીતે આયુષ્માન ભારત જેવી અલગ અલગ પ્રકારની હોસ્પિટલો પણ સરકારી હોસ્પિટલો ખોલવામાં આવી છે સરકાર દ્વારા આવી અનેક પ્રકારની સુવિધાઓ ના લાભ ખેડૂત ખેડૂતોને તથા ગરીબ વર્ગય અને મધ્યમ વર્ગીય પરિવારના લોકો માટે આપવામાં આવે છે સરકારી યોજના અને તેનાથી સામાન્ય માણસના જીવનમાં આવતા બદલા વિશે વાત કરીએ તો આ માત્ર કાગળ પર આંકડા નથી પણ કરોડો પરિવાર માટે પરિવારો માટે આશાનું કિરણ છે જ જ્યારે આપણે વિકાસની વાત કરીએ ત્યારે તેનો સાચો અર્થ એ છે કે જેવા સુધી સુવિધા પ વિશાળ દેશમાં જ્યાં મધ્યમ અને ગરીબ વર્ગની સંખ્યા મોટી છે ત્યાં આ યોજનાઓ એક મજબૂત સુરક્ષા કવચ સમાન સાબિત થઈ રહી છે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રમાં આયુષ્યમાન કાર્ડ જેવી સુવિધાઓ ગરી ગરીબ પરિવાર માટે મોટી ચિંતા દૂર કરી છે પહેલાના સમયમાં ઘરે જારે ઘરે કોઈ મોટી બીમારી આવતી ત્યારે જમીન કે ઘરેણા ગીરો મૂકવા પડતા હતા પણ આજે પાંચ લાખ સુધી મફત સારવાર મળતા સામાન્ય માણસ સમાનથી જીવી શકે છે અને અને આજ સરકાર ન મુખ્ય ઉદ્દેશ છે કે કોઈ પણ વ્યક્તિ પૈસાના અભાવે સારવાર વિના ન રહે તેવી જ રીતે ઘરના સપનાની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના એ પાકા મકાન મા કર્યા છેાન પોતાનું મકાન પોતાનું પાકું ઘર હોવું એ માત્ર માથું ઢાંકવાની જગ્યા નથી પણ એ સુરક્ષાનો અહેસાસ છે જયારે ઘર મળ છે ત્યારે એની સાથે નળની નળ થી જળ અને વીજળીની સુવિધા પણ મળે છે જે જીવન ધોરણને ઉચું લાવે છે ઉજ્જવલતા યોજના દ્વારા માત્ર તા પિતાઓ કે ગેસ કનેક્શન
કનેક્શન
મળ્યા ધુમાડથી મૂકી આપી છે અને તેમના સ્વાથની સ્વાસ્થ્યની રક્ષા કરી છે આ નાનકડો નાનકડો પાતો ફેરફાર ગ્રામીણ મહિલાઓના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યો છે જેમના માટે પહેલા લાકડા વીણવા અને ચૂલા પર રસોઈ કરવી એ રોજની કસોટી હતી શું આતો થઈ ગામડા ગામડાઓ દ ગામડાઓમાં પ્રધાનમંત્રી દ્વારા વિવિધ પ્રકારની જે યોજનાઓ આપવામાં આવે છે તેની વાત. તો શું તમે એના કરતા વધારે મને માહિતી આપી શકો છો યોજનાઓ વિશે.
હા સરકાર દ્વારા આપણને ઘણી બધી યોજનાઓનો સહકાર આપવામાં આવ્યો છે જે આ યોજના આપણા માટે જ કાઢવામાં આવે છે એટલે આપણે જેટલું બને તેટલું આ બધી યોજનાઓનો લાભ લેવો જરૂરી છે સરકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોચવા પહોચવાનો મુખ્ય હેતુ બની ગયયો છે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ ગરીબ ખેડૂત મહિલાઓ વિદ્યાર્થીઓ અને વૃદ્ધ લોકો માટે ખાસ ઉપયોગી બને છે. આ યોજનાઓ દ્વારા લોકોના જીવન સ્તરમાં સુધારો થાય છે અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદ મળે છે ખેડૂતો માટેની યોજનાઓ જેમકે સહાય વીમા અને સબસિડી તેમના ખેતીના ખર્ચમાં ઘટાડો કરે છે. અને ઉત્પાદન વધારવામાં મદદરૂપ થાય છે મહિલાઓ માટેની યોજનાઓ તેમને આત્મનિર્ભર બનાવવા માટે લોન તાલીમ અને રોજગારના અવસર પૂરા પાડે છે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અને શિક્ષણ સહાયથી તેઓને અભ્યાસમાં આગળ વધવાનો પ્રોત્સાહન મળે છે સરકારી યોજનાઓ એક મોટો લાભ એ છે કે તે ગરીબી ઘટાડવામાં મદદ કરે છે આરોગ્ય યોજનાઓ દ્વારા લોકોને સસ્તી અથવા મફત સારવાર મળે છે જે તેમના આરોગ્યને સુરક્ષિત રાખે છે આવાસ યોજનાઓ દ્વારા ગરીબોને મકાનની સુવિધા મળે છે જે તેમના જીવનમાં સ્થિરતા લાવે છે આ રીતે સરકારી યોજનાઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે તે વ્યક્તિગત તેમજ સામાજિક વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે લોકોમાં જાગૃતિ વધારવી અને યોગ્ય માહિતી પહોંચાડવી પણ એટલી જ જરૂરી છે જેથી દરેક વ્યક્તિ આ યોજનાઓનું પૂરતો લાભ લઈ શકે છે સરકારી યોજનાઓ લોકો લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે ખૂબ જ મહત્વ મહવપૂર્ણ સાધન છે. ગ્રામીણ વિસ્ત વિસ્તારોમાં ખાસ કરીને આ યોજનાઓ દ્વારા વિકાસ ના નવા દરવાજા ખુલે છે. રસ્તા પાણી વીજળી જેવી મૂળભૂત સુવિ ધમસ સુધારો થાય છે જેના કારણે લોકોનું જીવન વધુ સરળ અને સુખમય બને છે યુવાનો માટે રોજગાર યોજનાઓ તેમજ નોકરી કે સ્વ રોજગાર માટે પ્રોત્સાહન આપે છે તાલીમ કાર્યક્રમો દ્વારા તેઓ નવી કૌશલ્ય શીખી શકે છે અને પોતાની કારકિર્દી બનાવી શકે છે આથી બેરોજગારીમાં ઘટાડો થાય છે અને દેશની આર્થિક વૃદ્ધિમાં વધારો થાય છે. ડિ ડિ ડિજિટલ યુગમાં ઘણી સરકારી યોજનાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે જેથી લોકો સરળતાથી અરજી કરી શકે છે અને માહિતી મેળવી શકે છે આ પારદર્શકતા વધારવામાં મદદ કરે છે અને ભ્રષ્ટાચાર ઘટ ઘટાડે છે, લોકો ઘરે બેઠા જ યોજનાઓનો લાભ લઈ શકે છે આ ઉપરાંત સામાજિક સુરક્ષા યોજનાઓ જેમકે પેન્શન અને વીમા લોકોના ભવિષ્યને સુરક્ષિત બનાવે છે વૃદ્ધ લોકો વિધવા મહિલાઓ અને દિવ્યાંગ લોકો માટે આ યોજ યોજનાઓનો આર્થિક સહારો મળે છે અંતમાં કહી શકાય કે સરકારી યોજનાઓ યોગ્ય અમલ અને લોકોની જાગૃતિ દ્વારા સમાજમાં સમાનતા અને વિકાસ બંનેને પ્રોત્સાહન મળે છે દરેક નાગરિકે આ યોજના યોજના વિશે જાણકારી મેળવવી તેનો લાભ લેવો અને જેથી પોતાનું અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે સરકારી યોજનાઓનો લાભ લેતું રહેવું જરૂરી છે તો મને તો આ સરકારી યોજનાઓ વિ તે આટલી જ માહિતી છે શું તમે મને આ આ જે યોજનાઓમાં જેટલી સબસિડી કાપવામાં આવે છે એના વિશે કંઈક બતાવી શકો છો?
હા તમે જે વાત કરી છે સરકારી યોજનાઓ વિશે એ ખુબ જ ખુબ જ સારી અને વિગત વાત વાર વાત કરી છે જેના દ્વારા મને ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ છે સબસીડીની વાત કરીએ તો ખેડૂત તો આપણા દેશ ના આધારસ્તંભ છે અને તેમને સરકારની યોજનાઓ માત્ર સબસીિડી પૂરતી મળી પીએમ કિસાન સમાન નિધિ અંતર્ગત જે વાર્ષિક રકમ સીધી ખાતા માં આવે છે તે ખેડૂતોને વ્યાજખોરોની ચુંગલમાં ચુંગાલ માંથી બચાવે છે પહેલાના સમયમાં. ખેડૂતોને વાવણી અને લોન લેવા
લેવા.
આ રકમ નાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપે આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કુદરતી આફતો અને સામે ખેડૂતોને રક્ષા આપે છે જો વધુ વરસાદ આવે પડે અને કે દુ દુષ્કાળ કે જેવી પરિસ્થિતિ સર્જાય. તો ખેડૂતે કરેલી મહેનત સાવ એડે જતી નથી ખેતીમાં આધુનિકતા લાવવા માટે ડ્રીપ ટપક સિંચાઈ પદ્ધતિ પર મળતી મોટી સબસીડી પાણી ની બચત બચત સાથે ઉત્પાદન પણ વધાર્યું છે સોઈલ હેલ્થ કાર્ડ દ્વારા ખેડૂત હવે હવે જાણે છે કે તેની જમીનને કયા ખાતરની જરૂર છે જેનાથી બિનજરૂરી ખર્ચ ઘટે છે અને જમીનને ફળદ્રુપતા જળવાઈ રહે છે. વિદ્યાર્થીઓ અને યુવાનો ના ભવિષ્યની વાત કરીએ તો શિક્ષણ હવે માત્ર પૈસાદાર લોકો માટે જાગીર રહ્યું નથી. પરંતુ પ્રધાનમંત્રી યુવા સ્વલંબન યોજના જેવી યોજનાઓને ઓએ માધ્યમ મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે તે મેડિકલ એન્જિનિયરિંગ ના દરવાજા ખોલી નાખ્યા છે જેના કારણે ભારતમાં આઈઆઈએમ અને આઈઆઈટી જેવીઈ આઈઆઈએમ અને આઈઆઈટી જેવી સંસ્થા નાઓ દ્વારા બીખે ઉચ ચ સાથીઓ માટે એક અલગ પ્રકારની બનાવવામાં આવી જેનાથી જેઓ આ પોત ધારે મફતમાં સારા મફતમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે, જેનાથી વિદ્યાર્થીઓને આગળ જતા ખૂબ સારી એવી જ અહ જોબ મળી શકે, જે વિદ્યાર્થીઓને આર્થિક તંગીના કારણે ભણી શક્યા ન હતા તેમને ફી માં મોટી રાહત અને રહેવા જમવાની સહાય પણ મળ મળતા, તેઓ હવે દેશ વિદેશમાં નામ રોશન કરી રહ્યા છે. ખાસ કરીને દીકરીઓ માટે. કન્યા કેળવણી રથયાત્રા અને શાળાઓમાં મળતી મફત સાયકલો ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોપ-ડ્રોપડાઉન રેશિયો ઘટાડ્યો છે. અનુસૂચિત જાતિ અને જનધન ના જન-જન દો જનજાતિ તિ ના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસની લોન અને શિષ્યવૃતિઓ સમાન તકો ઉભી કરી રહી છે. તેની સાથે મોટા-મોટા શહેરોમાં પણ વિદ્યાર્થીઓ માટે રહે હોસ્ટેલ માટે સમરસ હોસ્ટેલ જેવી અનેક પ્રકારની સંસ્થાઓ દ્વારા હોસ ટેલો બનાવવામાં આવી છે. અંતમાં તો બસ હું એટલું જ કહેવા માંગુ છું કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતો તેમજ મધ મધ્યમ વર્ગના વર્ગીય પરિવાર માટે ઘણી બધી યોજનાઓ બનાવવામાં આવી છે અને જેનાથી ભારત દેશ ને આગળ લાવી શકાય છે. તો હું તો અંતમાં બસ એટલું જ કહીશ કે સરકારે આ બધી યોજનાઓ ખુબ જ સારી રીતે બનાવી છે અને જેનો ઉપયોગ વિદ્યાર્થીઓને આ પોતાના આગળ ના ભવિષ્ય માટે ખુબ જ કામ લાગે એવી છે. તમારી શું કેવું છે?
હા તો હું પણ જે તમે માહિતી આપી છે તે બદલ હું તમને આભાર કહેવા માંગુ છું, આપનો આભાર.
આભાર.